હલો કેમ છોભાઈ
એકદમ મજામાં બસ ઘરે જ બેસી રહ્યો છો તમે કેમ છો ઘરના સારાડોશે ને ભાઈ
હા એકદમ મજામાં અને ગરના પણ બધા સારા છે અને હાલમાં શું છે અહિયાં ગામ માં અમે રહી રહ્યા છીએ તો અહિયાં ખુબ જ મજા આવી રહી છે તમારા શહેરમાં કેવું ચાલી રહ્યું છે હાલમાં
હા અમારા શહેરમાં પણ થોડું બધું ચાલિયા તો કરે છે પરંતુ મતલબ હમણા જે વરસાદ ન મોસમ આવ આવી રહ્યો છે ને તેના કારણે ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તમને ખબર કે શહેરમાં છે ને બધા જે ગટર ને નાકા એું બધું હોય છે એ મતલબમાં થોડીક વાર માં જ ભરાય હોય છે અને તેનું કામ મતલમાં થોડુંક અમારા શહેરમાં થોડુંક ભંગર કરવામાં આવ્યું હતું તો તેના કારણે શું થયું છે કે થોડુંક પણ વરસાદ પડે એટલે શું થાય કે આખું બધું ભરાઈ જતું હોય તેના કારણે ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે હમણાં હમણાં તો મતબ થોડોક જ વરસાદ આવેલો હતો તો તેના કારણે આખું મતલબ અમારું શહેર એકદમ પાણીમાં ટણાઈ ગયું હોય તેવું લાગતું હતું પરંતુ છે ને હવે તેના પાસેળ થોડીક કામગીરી લેવામાં આવી છે સરકાર દ્વારા અને જે મ્યુનિસિપાલિટી વાળા છે તે બધા પાણી ન બધું કાઢવા માંડડીશે એ તો સારું થયું છે પરંતુ વરસાદના મોસમમાં થોડીક તકલીફ નો અનુભવ હોય બાકી તો બીજું બધું તો સારું છે તમારે ગામ વરસાદ આવે છે તો ત્યારે મતલબ પુરું બધું આવી જાય કે પછી સા ચાલ્યા કરે છે તમારે
અમારે પણ ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડે છે કારણ કે અમારા ઘર શું છે કાચા છે એટલે અમાર ત્યાં શું છે કે અમે માટી થી ઘર બનાવેલા છે ભીટ વાળા ઘર છે એટલે કદાચ ઘણો વરસાદ આવે તો અમારા ઘરના જે નળિયા હોય છે તે કોઈ વાર ગળી પડે છે એટલે કે અંદર ઘરમાં પાણી પણ આવી શકે છે એમ તો અમે પૂરેપૂરી સાવધાની રાખેલી છે નકારે આમ જોવા જઈએ તો વધારે વરસાદ આવે તો પછી પ્રોબ્લેમ થાય છે અને અમારો ગામ છે તે એકદમ નદી કિનારો વસેલું છે તો કોઈ વાર શું હોય છે કે અમને સરકાર દ્વારા માહિતી પણ મળી જાય છે ઇન્ફોર્મેશન કે આ તારીેખે ખુબ જ વરસાદ પડવાનો છે તો અમારે ઘર છોડીને અમા ટાકે પછી જે સરકાર અમને માન્ય કરે એ જગ્યાએ જઈને રહેવાનું હોય છે અને અમને એમ તો સારી એવી સુવિધા મળી રહે છે અને આ વર્ષે તો શું છે વરસાદ પણ થોડો ઓછો છે એટલે અમને એવી કોઈ માહિતી મળી નહીિ એટલે અમને પણ સારું છે એમ તો પણ એક બીજો ફાયદો ગેરફાયદો અમને એ પણ જોવા મળ્યો છે કે અહિયાં શું છે અમારે ત્યાં વરસાદ ઓછો પડશે તો અમારે સ્થળાંતર ઓછું કરવું પડશે એ માટે અમને ફાયદો તો થયો છે પરંતુ એમ જોવા જઈએ તો એનો ગેરફાયદો એ છે કે અમારે જો સ્થળાંતર કરવું પડશે તો અમારી ખેતી કોણ જોશે અને ખેતી પણ આખું માટી ધોવાઈ જશે તો અમારી જે જમીન છે ત્યાં ખેતી કેવી રીતે અમે કરશું એટલે અમે ઘણી બધી મુશ્લી મુકાઈ જઈએ છીએ અને હવે આપડણે કુદરત ના ખિલાફ તો જઈ શકીએ નહીં પરંતુ એના પાછળનું કારણ શું છે કે આજે શહેરોમાં ગમે ત્યાં જોઈએ તો કચરો પણ ગમે ત્યાં ફેંકાયેલો જોવા મળે છે અને જે નાના નાના ગામડા હોય છે ત્યાં આપણે પ્રદુષણનું વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે આપણે નદીઓને પણ માતા માનીએ છીએ તે છતાં પણ આપણે એમાં જે ફૂલ હોય છે પછી જે ડોય છાસ એમ ઘણી બધી જે માછલીઓને હાનિકારક વસ્તુ છે એ આપણે ભગવાનના નામ પર ચઢાવીએે છે જેનાથી આપણને એવા વિચાર આવે છે કે ભગવાન પ્રસન્ન પરંતુ એવું હોતું નથી આપણે શામાં આપણે અંદર પાણીમાં ગમે તેવું વસ્તુ નાખવા માછલીઓનું મૃત્યુ થશે તો એ આપણને પાપ જ ચડશે આપ એટલે આપે એવું નહીં કરવું અને બીજું જોવા જઈએ તો આપડે ગાયને પણ માતા માનીએ છીએ તે છતાં પણ આજે રસ્તે રસ્તે કશે ગલીય ગલીએ પણ જોઈએ તો બધા ગાય છૂટી પડતી હોય છે અને કેટલાક લોકો હોય છે કે ઘરે કોઈ નાસ્તા મંગાવે જેમ કે વડાપાવ હોય ખમણ હોય અને થોડો ગણો બચે તો એ કોથરી માંજ બાંધીને પછી રસ્તા પર ગમે ત્યાં જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં ફેંકી દેવામાં આવે છે તો તેને કારણે શું છે કે જે ગાય છે તે એજ ભોજન ખાઈ લે છે અને એનો શરીરમાં પ્લાસ્ટિક જાય છે તો એનું મૃત્યુ પણ થવાની સંભાવના રહેલી છે એ આપણે જેમ તેમ એનાથી દૂર રહેવું જોઈએ અને આ જે પ્રદુષણ છે તેના ખિલાફ રહેવું જે શું તમે જે શહેરમાં રહો છો ત્યાં તમારે પણ પ્રદૂષણ થતું હશે અને તમે કોઈ એને ઘટાડવા માટે ઉપાય કરેલો
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને મને પણ એવું જ લાગે છે કારણ કે જો એવુંમાં ગામડાનું જીવન આપડે જોઈએ તો ગામડાનું જીવન એ ખુબ જ વધારે સારું કેહેવાય અને શહેરનું જીવનમાં શું કે મતલબ બધી જ વસ્તુ આપણે વેચાતીને બધી લાવવું પડે મે તમને કહું તો મારે મતલબમાં શહેરના જીવનમાં શું કરવું પડે કે મતલબ પાણીથી માંડીને જે કઈ પણ અમારે રોજમરાની જિંદગીમાં હોય એ બધી જ વસ્તુ મારે છે ને વેચાતી લાવી પડે છે અને બીજું તો શું કહું કે મે મતલબમાં જો આપડે ગામડામાં મેં રેતો હતો ત્યારે શું કે જો પાણી થી માંડીને બીજું બધું જે વસ્તુ હતું એ બધું ઘરેથી જ એટલામાં ગમે ત્યાંથી મળી જતું હતું અને ફ્રી માં જ મળી જતું હતું કારણ કે ગામડામાં એ બધી વસ્તુ આરામ થી મળી જતી હોય છે પરંતુ જો જ્યારે આપણે શહેરમાં જઈએ ને તો ત્યારે આપણને ખુબ જ વધારે એવો તકલીફનો સામનો કરવો પડે અને જો આપ ઈનકમ ઓછી હોય તેમાં તો આપણે તો ખુબ જ વધારે એવો તકલીફનો સામનો કરવો પડે અને જો મારી તો ઈનકમ એવી એમ તો સારી છે જેથી કરીને મને એટલી બધી તકલીફ તો ના આવવાનું પરંતુ જો જે પણ શહેરમા આવા માંગે છે ગામડામાંથી તો તેમને મતલબમાં સારું પેકેજ મળતું હોય સારા પૈસા એવા મળવાના હોય તો જ મતલબ આવે તો સારું પડે કારણ કે તમને ખબર જ છે કે શહેરમાં રહેવું મુશ્કેલીઓ ખુબ જ વધારે વધારે છે અને શહેરમાં મતલબ એજ સર્વાઈવ કરી શકે જે મતલબ જેની ઈનકમ ખુબ વધારે હોય શકે બાકી તો જે એની ઈનકમ છી હોય છે ને તો તેને ખુબ જ વધારે એવો તકલીફ નો સામનો કરવો પડે છે મારી ઇન્કમ સારી છે એટલે મેં તો સારી રીતના હમણાં રહું છું પરંતુ એટલી બી નથી કે મેં ખુબ જ વધારે એવું મતલબ સારી રીતના રહી શકું પરંતુ આગળ જતા મારી ઈન્કમ વધવાની એવું મને કહ્યું છે તો જેથી કરીને મેતો શહેરમાં સારી રીતે હમણાં તો રહી રહ્યો છું પરંતુ જો તમે પણ શહેરમાં આવા માંગતા હોય તો થોડુંક મત માત્રામાં તમારી ઈનકમ સારી હશે તો જ તમે આવાનું વિચારજો બાકી તો બીજું બધુંમ તો શહેરમાં સુવિધાઓને એ બધી તો ખુબ જ સારી છે જેમ કે સ્કૂલની સુવિધા અને હોસ્પિટલની સુવિધાની બધું જોવા જઈએ તો ગામડાના મુકાબલે શહેરમાં ખુબ જ વધારે એવું સારું જોવા મળે છે કારણ કે ત્યાં એકદમ હાઈફાઈ દવાખાનાને એવું બધું જોવા મલે છે અને હાઈફાઈ સ્કૂલો પણ જોવા મળે છે જ્યાં પહેલેથી જ ધોરણથી જ ઇંગ્લિશને બધું શીખવામાં આવે છે અને ગામડાઓમાં તો તમને ખબર છે કે ઇંગ્લિશ તેમ લમાં ખુબ જ પછી આરામથી શીખવામાં આવશે આઠમા દસમામાંથીને એવું પરંતુ જો શહેરોમાં આવશેને પહેલામાં ધોરણમાંથી જ શીખવામાં આવશે પરંતુ બધી સ્કૂલોની ફી પણ ખૂબ જ વધારે મોઘી હોય છે અને ફી પણ ખૂબ જ વધારે લેવામાં આવે છે પરંતુ જે ભણતર હોય છે એકદમ એક્સ્ટ્રીમ લેવલ નું ભણતર હોય છે અને ખુબ જ સારી રીતના ભણતર કરવામાં આવે છે
હા તમારી વાત એકદમ સાચી છે અને તમે જે શિક્ષણ અને આરોગ્યની વાત કરી એ તો સાચી જ છે શહેરોમાં શું છે શહેર ડેવલોપ થઈ ગયા છે એટલે ત્યાં તમને સારી. એવી સુવિધા મળી રહે છે. પરંતુ અહિયાં જોવા જઈએ તો આપડા ગામડા એટલા બધા ડેવલોપ નથી. તો અહિયાયા અમે ઘણી બધી મુસીબતોનો સામનો કરીએ છીએ ખાસ કરીને હમણાં જે ઋતુ ચાલી રહી છે. જે ચોમાસાની ઋટુ ખાસ કરીને તેમાં અમને ઘણા બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે કારણ કે બાળકો. કો નુ શિક્ષણ. એટલું બધું સારું પણ નથી ઉપરથી હમણાં અમે સ્કૂલ પણ મોકલી શકતા નથી કારણ કે રસ્તા પણ. ખરાબ છે અને અમે નદી કિનાર રહીએ છીએ ઉપર થી અમે એકદમ ડુંગર નીચે રહી. છે એટલે ડુંગર કોઈ વાર ધળી પડવાનો કે પછી ઉપરથી વૃક્ષો પડવાનો ગમે તે એવો ભય રહેલો હોય. અને હાલ માતો પવન પણ ખુબ જ ફૂંકાઈ રહ્યો છે અમારા બાજુ તો અમે પણ ડરી રહ્યા છીએ. કે અમે બાળકોને શાળા એ મોકલીએ કે ના મોકલીએ એટલે ઘણા બધા ડબ્બાઈ રહેલા છે. અને અમે એક વિચારીને મોકલ્યો અને કોઈ હાદસો થયો હતો એના માટે એને સારવાર. માટે દવાખાન સુધી લઈ પણ નથી શકતા કારણ કે અહિયા એમ્બ્યુલન્સ આ આવામાં અડધો. અડધો કલાક કલાક નીકળી જાય છે ત્યાં સુધી તો ગમે તેટલું લાગ્યું હોય તો કઈ પણ થઈ શકે છે. એટલે આપણે જેમ બને તેમ જે વ્યક્તિ હોય છે તેને સાચવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ અને આરોગ્યની. સુવિધા અઈયા જોવા જઈએ તો એટલી બધી કશું સારી નથી અને જોવા જઈએ તો અમે સર. કારશ્રીમાં પણ અરજી પણ કરી રહી હતી કે અમારે અહીંયા રસ્તાની સુવિધા અમને કરાવો અને હોસ્પિટલો ખોલે ઈ આપો પરંતુ હજુ સુધી એ લોકોએ કોણ એ કોઈ જોવા જઈએ તો એક્શન એવું લીધું નથી. અને અમારે અહીંયા આરોગ્યમાં વાત કરું તો આરોગ્ય ની સેવામાં અમારે અયાં. સરકારી હોસ્પિટલ છે પણ ત્યાં એટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ નથી એટલે કે આપણને કોઈ ના. નો રોગ થયો હોય જેમ કે તાવ હોય શરદી હોય કે પછી આપને પગ ડૂખતા હોય એવો. ગંભીર બીમારી ના હોય તો ત્યાં દવાની સારવાર મળી શકે છે પરંતુ કોઈને હાર્ટ એટેક આવવાનું હોય. કે પછી આપણે ગમે વધારે કોઈને લાગી પડ્યું હોય જેમ કે. કોરોના વાયરસ હતો તે ટાઈપ જો કઈ થયું હોય તો તે વ્યક્તિને બીમારી માટે આપણે કશું કરી શકી. નથી અંમે અને અમારે શું છે કે ઔષધિઓ પર જ અમારે ગુજરાન કરવું પડે છે એટલે અહિયાં. ખુબ જ મુસીબતોનો સામનો થાય. કરવો પડે છે અને હાલમાં શું છે અહિયાં ઇન્ટરનેટ ની સુવિધા પણ એટલી ઓછી છે કે તમે મારી સાથે. ફોન પર તો વાત કરી શકો છું પરંતુ મે તમને ઇન્ટર એટલે કે વોટ્સઅપ પર કે પછી રીલ્સ કે પછી. છે યુટ્યુબ પર એ બધું પર એ બધા જે સોર્સ છે ત્યાં અમે કામ કરી શક્યા નથી અને અમારા. બાળકો પણ એવા છે કે અમારે ત્યાં લોકો ફોન માં લાગી રહ્યા છે પરંતુ એ લોકોનું પણ ઇન્ટરનેટ એટલું. સારું પકડતું નથી કેટલાક કલાક પછી પણ આપણે કોઈને મેસેજ કરીએ હોય તો તેન મ જાય છે. એમઠો અમુક કાર્ડમાં નેટવર્ક સારું પકડે છે પરંતુ અહિયાં શું છે એ કાર્ડના પ્રાઇઝસ જે. ખુબ જ ઊંચા હોય છે અને અમે શું છે મિડલ ક્લાસ છે અમે એ કારના અ જે રિચા ર્જ ના પૈસા હોય છે એ એફોર્ડ નહી કરી શકતા હોય છે એટલે અમે મુશ્કેલી નો સામનો તો કરીએ છે. પરંતુ ગામડા જીવાન એમ જોવા જઈએ તો શ્રેષ્ઠ પણ છે કારણ કે અહિયાં એકદમ શાંતિ છે ચારે બાજુ. જો અિયાંનો જે નજારો છે તે પણ આપણે એ કસે જોવા નથી મળતો ખાસ કરીને શહેરમાં તો. નદી ભાગ્યે જોવા મળે અને અહિયાં પક્ષીઓનો કલરો પણ હોય છે‌. પ્રાણી પશુ. પક્ષી જીવ જંતુ બધું જ જોવા મળે છે શું તમે જ્યાં રહો છો ત્યાં તમે. પણ આ નેચર અને કુદરતી વાતાવરણમાં રહો છો કે પછી તમે ફરવા કોઈ વાર. ગામડામાં જાઓ છો અને. ત્યાં તમારી બાજુ શું છે જીવ જંતુ કે પશુ પક્ષી તમારે ત્યાં આપડે આકાશમાં કે. પછી અ પ્રાણી સંગ્રહાલયમાં કેવું જોવા મળે છે કે તમારે પછી. અમારે ગામડા બાજુ જ આવવું પડે છે.
ના અહીં અમારા મતલબ મે એટલુ બધું નજારો સારો જોવા મળતો નથી કારણ કે તમને ખબર છે.
નજારો તોય ગામ વિસ્તારમાં જવું પડે અને શહેર વિસ્તારમાં શું બિલ્ડિંગ હોય એવ બધુ જ વધારે હોય. અને ઝાડ ખુબ જ ઓછા જોવા મળે છે જેથી કરીને જો અમારે કઈ પણ સારો નજારો ન એવો જોવો હોય તો અમે. ગામડામાં જઈએ છીએ અને ત્યાં મતલબ ડુંગર વિસ્તાર હોય તો બાજુ જવાનો મે પ્રે કરીએ છે કારણ કે તમને ખબર છે કે જો ડુંગર વિસ્તાર માં એવો હોય તો. ત મતલબ વાદળ ને બધું મસ્ત દેખાતું હોય અને મને એવું બધું જોવાનું ખુબ જ શોકમાં અમે જયારે પણ વેકેશન પડ ત્યારે ત્યા ફરવા જાઉં છું અને ખુબ જ વધારે મજા પણ આવે છે અને શહેરમાં એટલી બધી મજા આવતી નથી કારણ કે તમને ખબર છે કે આ શહેરમાં એટલું બધું અ પેલું હોટું નથી આ વાતાવરણ સારું કારણ કે ત્યાં મતલબમાં પ્રદુષણ ખુબ જ વધારે જોવા મળે છે પરંતુ શહેરમાં મતલબ બધું ડેવલપ કરવામાં આવે છે જેમ કે ડેવલપ લોકો જ બધા ત્યાં રહેતા હોય છે જેથી કરીને અ ત્યાં મતલબમાં વધારે પૈસા પણ જાય છે અને સારું મતલબ વાતાવરણ પણ હોતું નથી તો જેથી કરીને આપણે એર કુલર એ બધું પણ વસ્તુ લખાવા પડે છે જેમ કે એસી ના જેવું તેમાં એ લમાં સાફ કરે તે એવું પણ આવે છે જેથી કરીને આપણને સારું ઓક્સિજન એવું મળી રહે તો એવું બધી વસ્તુ પણ લખવા પડી શકે છે કારણ કે પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધારે એવું વધી ગયું અને જો આપડે એવું પ્રદુષણ ખુબ જ વધારે વધી જવાથી બીજું તો શું થાય છેકે મતલબ આપડે થોડાક જાણું બધું સીટીઓમાં પણ રોપવા જોઈએ અને જેટલા પણ આપણે રસ્તા વચ્ચે પેલું ડિવાઈડર હોય તેમાં વચ્ચે પણ આપણે જોમાં છાડ નેવ રોપી દેેશું ને તો મતલબમાં આજુબાજુ થોડોક છાયો રહેશે અને થોડુંક તો મતલબમાં સહાય થશે બધા જે લોકો ગાડીને બધું ચલાવે છે